હલો હલો કેમ છો
બસ હું એકદમ મજામાં તમે કેમ છો
હું પણ મસ્ત મજામાં છું એટલે અ હમ હમ હું આજે એજ વિચારતી હતી કે આપણે છે ને આજ ના આજના કળમાં જો સૌથી વધારે મોટો આપણેે એમ કહી શકાય કે સૌ થી વધારે મહત્વપૂર્ણ છે એ છે સમય કેમકે મને એવું લાગે છે કે એક વખત આપણા જીવનમાં જે સમય જતો રહે ને તો એ પાછો ક્યારેય પણ આવતો નથી તમને શું લાગે છે વિષય ઉપર
હા એ તો તમે એકદમ સાચું કીધું સમયની જેમ કે વાત કરે તો એટલી ઓછી છે કહેવાય ને સમયે બહુ જ મૂલ્યવાન વસ્તુ છે આપડણે કેહેવાય ને મને લાગે આપણે જ્યારે સ્કૂલમાં હતા બાળકો તો આપણે ઘણી વાર કહેવાય ને કે એક્ઝામમાં આ એકવાર નિબંધ લખવાનો આવતો સમય ઉપર કે સમયનો મહત્ત્વ શું છે એ જણાવો કે સમય અ આપણે અ સમયનોો સદુપયોગ કેવી રીતે કરવો એ મને લાગે ઘણીવાર નિબંધ લખ્યો છે અને ત્યારે સાચે આમ ઘણું લાગ તું કે આપણે મ કહેવાય ને આ બધું લખીને નિબંધ વગેરે લખીને વાંચીને આપ આપણે સાચી એ બધું વસ્તુ કરતા જેમ કે કહેવાય ને કે ઘણી બધી એક્ટિવિટીઝમાં ળપણમાં ત્યારે આપણે સમયની કિંમત હતી કે આપણે ટાઈમ ટુ ટાઈમ સ્કૂલ જવું છે ટાઈમ ટુ ટાઈમ ભણવું છે બટ હવે કહેવાય ને કે ખબર નહી મતલબ કે જિમ્મેદારીઓ આવી ગઈ છે કે શું છે સમય એટલો મળતો જ નથી ચોવીસ કલાકો જ છે પેલાની છે એમ પણ કેહેવાય ને એટલો ઓછો પડે છે સમય એમ લાગે કે આખો દિવસ ક્યાં જતો રહીએ ખબર જ ન પડે શું કર્યું એવું લાગે આપણે આખા દિવસમાં આજે અયા ચોવીસ કલાક મતલબ ચોવીસ કલાક છોો સેકન્ડ સેકન્ડ એવી રીતે જાય છે જેમ કે આપણે આમ કહેવાય ને આખું આપણે આપણે પાપણી આપણે ઝપકાવવી કે સેકન્ડ વયોગ્યા
તો એટલા માટે એવું લાગે ને કે સમયને આમ પકડી નાખવું બહુ જ અઘરું છે અને એ સમય પકડવા માટે થઈને મને એવું લાગે કે થોડું હજી આપણે એ કહેવાય ને કે સ્પીડ પકડવી પડશે પેલા કેવાયને બાળપણમાં આપણામાં ઘણો જોશ હોય. તો આપણે ઘણી અને બીજી બધી વસ્તુ ઉપર ધ્યાન ન હોય આપણું. અત્યારે આપણા આપણે બંને જિ્મેદારીઓ લેવાની છે ઘરની કેવો કે આપણે બહારની કેવો મમ્મી પપ્પાની જવાબદારીઓ છે. તો એના માટે સમય ન કેવો છે ને કે મહત્વ આપણને ખબર છે પણ આપણે એ વસ્તુ કરી નથી શકતા. શકતા એના માટે થીને આપડણે આપણ મનોબળ વધારવાની જરૂરત છે. અને સાચી કહેવાય ને કે સમય ઉપર કરેલું કામ એ હંમેશા આપણે કહેવાય ને કે આગળ વધારે છે. આપણે જો આપણે કઈ વસ્તુ નક્કી કરી હોય કે આ સમયે આપણે આ વસ્તુ કરી છે. અને એ આપણે કરી લે તો આપણે કે દસ લોકો કરતા આપણે આગળ છીએ જે લોકો નકી કરે છે ને કંઈ નથી કરી શકતા. તો આપણે આપણા લાઈફ ના કહેવાય ને ગોલ્સ જે આપણે ધેય છે સાધ્ય કર્યા હોય છે જેમ કે જે રાખ્યા હોય છે એ બધા આપણે સાધ્ય કરી શકીએ છેએ આપ લાઈફ મને જલ્દી આગળ વધી શકે. જે આપણે આગળ દસ વર્ષમાં વિચારતા હોય કરવાનો એ અગર આપણે રોજ જો સમય સમય ઉપર નાના નાના આપણા જે એમ્સ બનાવીને આપણે કરતા જાય એ વસ્તુ તો આપણે પાંચ વર્ષમાં જ એ વસ્તુ કરી લેવાના. તો એટલે કેવાય સમય એવી વસ્તુ છે કે કેવાય ને કે આપણે કેટલો પણ આપણે પકડવાનો કરી એ આપણા માટે નથી ચાલતી આપણે એના માટે ચાલવું પડે છે. એ સમય કેહેવાય ને કે કોઈ માટે ઝૂકતો નથી. બ એવું છે કે સમયે કેહેવાય ને કે
બધી જ વાર સરખો પણ ન હોય ક્યારે આપ્યું હોય ને કે ખરાબ સમય ચાલુ છે. આપણે ઘણી વસ્તુઓ કરે પણ એ સદી ન થતી હોય એવું નથી કે એ એવો જ રહેશે. આપણે જો આપણા ધેય ઉપર કાયમ ર નિશ્ચય કરી આપણે કે આપણે જે કરવું છે એ આપણે કરીને જ રહીશ તો સમય આપણો સારો પણ આવી જાય. સમય કેવો છે જે લોકો સમયને કહેવાય કિંમત કરે તો સમય એમની કિંમત કરતો હોય છે. સમય ન કેવાય ને કે એવું છે કે આપણને અગર સમયથી રિવોર્ડ જોતો હોય, આપણે કે ન મને તો લાગે કે આપણે જે કોમ્પિટિશન કરતા હોય છે ને બીજા બધા સાથે થઈને આપણા ફ્રેન્ડ સાથે થઈને કે બીજા બધા કોઈ પણ વસ્તુઓ સાથે એ બધું છોડીને સમય સાથે મને લાગે આપણેે કોમ્પિટિશન કરવું જોઈએ કે જો આપણે દસ વાગે ચાર્યું હોય કઈ વસ્ત કરવાનીને સાડા નવ વાગે જો આપણે એ વસ્તુ કરીને ફ્રી થઈ જાય તો કેહેવાય ને એક અંદર એક એવું સરસ મજાનો આનંદ આવતો હોય ને એટલું સરસ એક કોન્ફિડન્સ આવી જતો હોય ને મનમાં કેવાય ઘણી વાર મેં આ વસ્તુ કરેલી છે. પણ કેહેવાય ને કે આ વસ્તુમાં અ કેવાય ને થોડુંક થાકી પણ જવાય ઘણી વાર કે અને ઘણી વાર છે ને કેવાયને કે એન્ઝાયટી કે એન્શિયસનેસ પણ આવી જતી હોય છે કે ફટાફટ કરવું છે. ચલો ફટાફટ કરવો છે અને થોડો ક્યારેક ક્યારેક એને ગુસ્સો પણ આવી જતો હોય છે. જારે આપડે એ વસ્તુ કરતા હોય છે. આપણા આજુબાજુમાં જેમ કે આપણે બારે ફ્રેન્ડ સર્કલ સાથે ક્યાં ગયા છે ને સમય ઉપર કોઈ નથી આવેલો તો ત્યારે મને થોડો ગુસ્સો આવતો હોય છે કે ભાઈ હું તો ફટાફટ આવી ગઈ છું આ લોકો કેમ નથી આવી રહ્યા. તો એ વસ્તુ પણ પછી આવી જતી હોય છે. મગજમાં પણ એ છે કે સમય ન તો સાચું તમે એ કીધું કે આપણે સદુપયોગ કરવો હોય ને એમ તો આપણે જે નક્કી કરેલું જેમ કે આપણે ક્યાંય ફરવા ગયા છીએ આપણે છ સ્પોટ નક્કી કરેલા. તો આપણે સમયે સમયે વ્યવસ્થિત આપણે કેહેવાય ને કેાયફર ગેટ કરીને આપણે દઈએ ને તો આપડે બધું ફરી શકે એ જો આપડણે વિચાર કરીએ કે અરે નથી જવું જવા દે શું થયયું કાલે જશું તો કેવાય ને કે એ સમય તો પાછો નથી આવવાનો આપણા માટે આજની દિવસ છે એ તો પાછો એ દિવસ નથી આવવાનો એ તારીખ પાછી નથી આવવાની તો આપણેે પછી બધુ વસ્તુ રહી જવાની ફરવાની બધું કરવાનું રહી જવાનું આપણું તો એટલે સમય ન મને લાગે ને કે આપણે મહત્ત્વ સમજવ બહુ જ વધારે જરૂરી છે તો જ આપણે આપણા જીવનમાં આગળ સફળ બની શકશો ત્યારે જ આપણે જીવનમાં કેહેવાય ને કે મોટા મોટા ધેય આપણે હાસિલ કરી શકશો સમય ન કેહેવાય ને કે જેને કિંમત સમજી લીધી એ જ આ આજકાલના કાળો મમને લાગે બળવાન છે શું લાગે તમને
નહી ખરેખર તમારી વાત બહુ સાચી અને સારી છે કેમ કે મને પણ એવું લાગે છે કે અ સમયે જીવનનો નિશબ્દ ગુરુ છે એટલે ગુજરાતીમાં ને એક કહેવત છે કે સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી આ કહેવત મા શબ્દો નથી પરંતુ સમગ્ર જીવન નું દર્શન છે એટલે આપણે ધન ગુમાવી દઈએ તો ફરી કમાવી શકીએ મિત્રો છૂટી જાય તો ફરી મળી શકીએ કે ઘર તૂટી જાય તો ફરી બાંધી શકાય પરંતુ એક ક્ષણ વીતી જાય પછી સમગ્ર વિશ્વ ની સંપત્તિ પણ તેને પાછી લાવી શકતી નથી એટલે જ સમયને. પરમાત્મા ની સૌથી અમૂલ્ય ભેટ કહેવામાં આવે છે વિચારો આપણેે ઘડિયાળ ખરીદી શકીએ છીએ પણ સમય નહીિ મોંઘામાં મોંઘો મોબાઈલ ખરીદી શકીએ પણ એક વીતી ગયેલી મિનટ ખરીદી શકતા નથી આજનો મનુષ્ય પૈસા બચાવવા હજારો પ્રયત્ન કરે છે પણ સમય વેડફવામાં જરા પણ સંકોચ અનુભવતો નથી કેવું વિચિત્ર છે ને જે વસ્તુ ફરી મળી શકે છે તેની ચિંતા વધારે અને જે ક્યારેય પાછી આવતી નથી તેની કિંમત ઓછી અને એક બીજી પણ કહેવત છે ને કે ગયેલો સમય અને બોલાયેલો શબ્દ પાછા ફરતા નથી એટલે શબ્દ બોલતા પહેલા વિચાર કરી શકાય પરંતુ બોલાયી. ગયા પછી માત્ર પસ્તાવો જ રહે છે એજ રીતે. સમય વિત્યા પછી માત્ર યાદો રહે છે એટલે મને ઘણીક વાર એવું લાગે છે કે સમય ક્યારેય ઉતાવળ કરતો નથી સૂર્ય દરરોજ પોતાના સમય પર. ઉગે છે રીતુઓ પોતાના સમય પર જ બદલાય છે. વૃક્ષો પોતાના સમયે પેલા ફળ આપતું નથી નદી પોતાના સમયે. પ્રમાણે જ સમુદ્ર સુધી પહોંચી શકે છે તે. તે પછી માણસ શા માટે ઉતાવળ કરે છે એટલે કે ધીરજ વગર નું જીવન ઘણી વાર દુખ. દુખ નું કારણ પણ બને છે. એક બીજ આજે વાવીએ અને કાલે વૃક્ષની આશા રાખીએ. તો તે પ્રકૃતિના નિયમના વિરુદ્ધ છે. એટલે કે જીવનમાં પણ દરેક સિદ્ધિ નો પોતાનો સમય હોય છે. સમય માત્ર ઘડિયાળમાં નથી ચાલતો સમય. આપણા વિચારોમાં પણ ચાલે છે આપણા નિર્ણયોમાં પણ ચાલે છે આપણા સંબંધોમાં ચાલે છે આપણા કેવાયને કે કર્મોમાં પણ ચાલે છે જે સમય નું સન્માન. કરે છે સમય પણ એક દિવસ તેનું સન્માન કરે છે અને જે સમયને. અવગણે છે સમય તેને જીવનનો સૌથી કઠોર પાઠ શીખવે છે. એટલે આપણે ઘણીક વાર કહીએ છીએ ને કે સમય નથી પરંતુ સત્ય એ છે. કે સમયની અછત નથી પ્રાથમિકતાની અછત છે જેને પરિવાર મા- સમય મળે છે તેને શાંતિ મળે છે જેને પુસ્તક માટે સમય મળે છે તેને જ્ઞાન મળે છે જેને. પરમાત્માના સ્મરણ માટે સમય મળે છે તેને અંતરની સમૃદ્ધિ મળે છે અને જેને. પોતાના માટે સમય મળે છે તેને જ પોતાને લગતી માણસ. પોતાને ઓળખી શકે છે. એટલે મને જે લોકો એવું ઘણીક વાર કહે છે કે. આ કેહેવાય ને કે આજે સમય નથી આજે એ નથી તો એમના બધા માટે હું કેહેવા માંગુ છું કે. સમય જીવન માંથી પસાર થતો નથી જીવન સમયમાંથી પસાર થાય છે. એટલે કેવાય ને કે ધન વારસા માં મળી શકે છે મિલકત વારસામાં મળી શકે. પ્રતિષ્ઠા પણ ક્યારેક વારસામાં મળી શકે છે પરંતુ સમય કોઈને. વારસામાં મળતો નથી એટલે દરેક મનુષ્યને દરરોજ સમાન ચોવીસ કલાક જ. કલાક જ મળે છે પણ ફરક માત્ર એટલો છે કે કે. કોઈ તેને વ્યર્થ ખર્ચી નાખે છે અને કોઈ તેને જીવનનું શ્રેષ્ઠ. સર્જન બનાવી દે છે. એટલે સમયને જીતવાની કોશિશ ક્યારેય કરશો નહી સમય સાથે. ચાલતા શીખી જશો તો જીવન તમને ક્યારેય હરાવી શકે નહી. બસ હું એજ કહેવા માંગો છો અને એ કેહેવાય ને કે અ આજે મને એવું લાગે છે. કે આજે આપડે પણ એટલે કે આપડે બંને જેટલા પણ લોકો- એ સાંભળે છે એમને પણ હું કેહેવા માંગુ છું કે અ- સમયને પસાર નહી કરીએે સમયને કેહેવાય ને કે સાર્થક બનાવએ- તો જેમ જેમ આપણેે સમયની મહત્વતા જાણી શકીએ- આપણે સમય નું ઉલ્લંઘન ન કરીએ આપણે સમયને- સમ્માન અને મર્યાદા રાખીએ તો મને એવું લાગે છે કે સમય પણ આપણે મર્યાદા રાખીએ છીએ સમય પણ આપન- આપણને સાચવે છે જો આપણે સહી સમય પર સહી નિર્ણય લઈએ ને તો ખરેખર. આપણું જીવન પણ સારું બને સફળ બને તો બસ મને એવું જ લાગે. બીજું હું એજ કહેવા માંગુ છું કે આજે આપે કેટલી બધી વાત. તું કરી સમય ના હિસાબથી અ એટલે આપણે જાણીય હું. કે સમય કેવી રીતે અ લોકોનું જીવનમાં માર્ગદર્શન કરી શકે છે અને જે લોકો સમયને. કેવાય ને. કે સમય નો સાર નથી રાખતો સમયની વાવા નથી કરતો કે પછી સમય ન સન્માન નથી. કરતો કેટલીક વાર એવા લોકો જીવનમાં બહુ અસફળ બને છે અને પછી ફરી. પસ્તાવો લે છે એટલે દરેક મનુષ્યોને સમય ક્ષણ. સમાન જ છે પણ તમે એને કેવી રીતે ઉપયોગ કરો છો એ વધારે મહત્વ. થવાનું છે તમને શું લાગે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કરી હો બેન કે જે માણસ કેવા સમય ન સદ ઉપ ઉપયોગ કરે છે એ જ આગળ વધી શકે અને. જે વસ્તુમાં આપણે સમય આપણે આપણો આપશું એ વસ્તુમાં આપણે માસ્ટર- ખાવાના છીએ અને સમય આપડો કેવાય ને કે માણપણ રાખે- જો છો જ્યારે આપણે સમય નો સદુપયોગ કરીએ છ છે. તો એ જ કહેવાય ને કે સમય વિશે તો મને લાગે ને જેટલી વાતો કરે એટલી ઓછી જ છે. તો એ જ તમારા સાથે આજે વાત કરીને મને પણ સાચે સમય ન જે મહત્વ જે હું ભૂલી ગઈ હતી જે હું બાળ- પણમાં લખતી નિબંધમાં એ બધું મને યાદ આવી ગયું પાછું- તોજ ફરી પાછા મળશું આપણે એક નવા ટોપિક સાથે તમારી સાથે વાત કરીને સાચ ઘણું સારું લાગ્યું મને- તમારો ખુબ ખુબ આભાર તમારું ધ્યાન રાખજો આવજો-
તમે પણ તમારું ધ્યાન રાખજો અને આવજો-